હા
નઈ બસ ઘરે બેસી રહેેલા તમે
કઈ નહી મેં ભી ઘરે સુઈ રહેલો છુ આરામ કરું છું, હમણાં તો હાલમાં શું કય છે, ઘરે હા બસ મજા તમારે
બસ મજા ચાલ્યા કરા બધા ઘરના કેવા છે
એકદમ બધા સારા છે, તમારા ઘરના કવા છે બડા
સારા જ છે હમણાં તો
હા, કંપની ની જોબમાં જોબ કરવા જાય છે કે ઘરે છે
ની ની હમણાં તો ની જામ જોબ પર તો હમણાં તો એક તો દિવાળી આવી રહી છે દિવાળીમાં હમને તો જોબ જોબ જવા પડે પણ બોનસ પણ મળશે બધું દિવાળી આવે એટલે પૈસા પણ ઘણા મળશે પગાર
હા તેવું જ હમણાં તો દિવાળી આવે છે એટલે બોનસ નને એવું મળે છે એટલે આપડે બહુ સારું ગડે છે.
હમ દિવાળીમાં એક તો બધા છોકરાઓ માટે આપડે કપડા લેવા પડે હમ તહેવાર જેવો હોય મોટો એટલે કપડા લેવા પડે ખાવા પીવાની વસ્તુઓ ઘરમાં બધા સગાઓ આવે તેના માટે પણ લેવા પડે નાનલા છોકરા માટે દિવાળી એટલે જાતે જાતના ફટાકડાઓ પણ લેવા પડે છે.
હા તેજ ફટાકડા ન તો લાવજ પડે દિવાળીમાં તો
હમ એક તો નાના છોકરા ઘરે એટલે લેવા જ પડે
હા તે લોકો માટે્યારે એમને લાવવું પડે તે લોકો ભાગી પણ
હા લાવું તો પડે જ
હા.
સરમાં તમે તમારમાં કેવું ખોય છે. દિવાળી મિવાળીવું કઈ આવે કે નહીં આવે
મારમાં તો એવું કઈ નથી આવતું.
હ ઓકે.
મારામાં તો બધું એવું ઈદને એવું આવે છે.
હા બરાબર એમાં કેવું હોય.
એમાં તો. ઉપવાસને એવું કરવાનું હોય છે એક મહિનો રોજ વાળું આવે છે.
હમ હ તો હવે. તોરને કઈ નહી આવે કે એમાં.
તો તહેવાર નામાં તો કઈ નથી આવતા.
હા બરાબર અમારે તો.
કયા કયા તો ખરા હોય છે.
અમારે તો ધૂળેટી દિવાળી જાત જાતના ભાઈ બીચ પછી બહ બધા એવા આવે છે જાત જાતના અમારે તો તહેવારો.
હા એ વિશે મને બધી જા જાણકારી તમે આપી શકો છો.
હમ.
હમ આપ ન તો.
હ એમાં શું અમારા બધા જ તહેવાર આવે અને બધા જ એન્જોય કરીએ અમે તો તહેવારો તમારામાં એવા તહેવારો તમારો લક્ષ્ય પાસે એટલે તમારામાં એવા તહેવાર નહી આવતા હશે.
હા જેમ. કે દિવાળીમાંનેું શું આવે છે શું કરવાનું છે.
દિવાળીમાં જેમ કે. ના નાનાલા છોકરાઓ માટે ફટાકડાને એવું જાત જાત ન લાવવા પડે છોકરાઓને લાવી આપવામાં આવે ને જાત જાત નું ખાવા પીવાનું વસ્તુઓ પણ લાવે કપડા નવા લાવે. જ જાત જાત ન લાવે.
હમ બરાબર. ગણેશ ચતુર્થી માં. કેવું આવે છે તહેવારમાં તમારે.
ગણેશ ચતુર્થીમાં અમારે અમુક કોઈ જગ્યાએ ગણેશ ચતુર્થી બેસાડે તો નવ દિવસ નો હોય છે કોઈ અગિયાર દિવસ નો કોઈ પાંચ છ દિવસ ન એવું બધા બેસાડે એમ અમુક અમુક લોકો ઓછા દિવસ. હોય અમુક વધારે દિવસ ન હોય એવું તો અરામાં તો પશુ નહી આવતું હશે ને.
હા. નથી આવવડું.
અમારે તો એવું બધું આવે તહેવારો જાત જાતના બહુ બધા આવે.
હા, બરાબર
હમ, અરે તો બીજા તો જેમ કે હોલી દહન ને બધા જ આવે છે, જાત જાતના
બરાબર તેમાં શું કરવાનું કરે છે
બધા ગામ વાળા ભેગા મળીને જેમ કે મંદિર નાનું હોય કે જેવું હોય ત્યાં જઈને લાકડા ભેગા કરીને તેને ત્યાં પૂજા જેવી કરવામાં આવે પછી, ત્યાં આમ હોલિકા દહન કરવામાં આવે છે
બરાબર તેને સ સળગાવે છે
હમ
હા બરાબર
અમાર એવું ન ની હોય તો તમારમાં કેવું હોય
અમારામાં તો બે જ તહેવાર આવે છે એક ઈદ ને એવું જ આવે છે
હમ, બીજું કોઈ ના હોગે
બીજું કઈ નહી
હમ તમારમાં તો તહેવારો તહેવારોમાં ઘરે જ હશે ને કઈ તહેવાર તો આવે નહી એટલે ઈતમાં પણ કેથી જાતા હશે કે ઘરે જ હીતમાં રે
હા, ઈદમાં તો અમારે ત્યાં બધું મટન ને, એવું બકરીને એવું, બકરા ને એવું કાપી ને તે બનાવે છે, મા પેલું બધું
હમ, બરાબર, અમારામાં તો એવું બધું તો કઈ નહી આવે, અમુક લોકો ખાવા વાળા ચિકન નેવું ખાય, પણ બીજું બધું તો ની ખાય
બરાબર
તહેવારોમાં તો ની જ ખાય અમારે તો હમણા તો હું નવરાત્રીના દિવસ ચાલે નવ દિવસ હમણા તો
હા, એ જ તેમાં શું કરે છે, નવરાત્રામાં
એમાં નવ નવરાત્રી હોય, નવ દિવસ અમુક નવરાત્રી કરે એવું અમુક લોકો કરે, ચિકન ને એવું ન ની ખાય અમુક લોકો નવરાત્રી કરેલી હોય તો રાતે જ ખાય ને, એક ટાઈમ જ ખાય ને એવું કરે
હમ, બરોબર, નવરાત્રીમાં તમે બીજું શું કરે છે
નવરાત્રીમાં બીજું તો કઈ ને આમ મંદિરે દર્શન કરવા જાયને, અમુક જગ્યાએ એમ નવરાત્રી રમતા હોય, ત્યાં જાયને એવું હોય હમણાં તો પારનેરા પર, પારનેરા પરછ તો, નવ દિવસ સુધી ત્યાં જાય તો ચાલે દોસ્તારો લોકો કેતા છે જવાનું એવું.
હ, તમે નથી ગયા હજુ કે જવાના છે?
જવાના છે હજુ તો નથી ગયા હજુ તો છે ચાર દિવસ છે.
બરાબર, ચાર દિવસ છે. એટલે એકા દિવસ જશો.
હમ હમણાં ચાર થી પાંચ છ એક દિવ છ એકવા દિવસ ત્રણક દિવસ થયા હશે જ તો, હ ચાર પાંચક દિવસ જવાના છે બે દિવસ. પો તમીને પૂછી જ. એક તો ઘરે કામ ને એવું હોય. જાવાય ની.
હા. એક તો જોબ પર જતા હશો તમે?
મળડ લલે
એવું જ હમને ટમ નથી એટલે શનિ રવિ બાજુ જશો તમે
હમ. શનિ રવિવારે જશુ.
લ
હમ, હમ, હમણાં તો ની મેળ પડે એટલે.
બરાબર. બીજું?
બીજું તો, અ તમારે કઈ આવતું હશે ને કેવું આવે તોમે સમજાવું નહી સરબ, તમારમાં
બીજું તો કઈ નથી, આવતું અ તો ઈદ ને એવું આવે છે. ઈદમાં તો અમે આ ત્રીસ દિવસ ઉપવાસ કર કરતા છે, પછી રોઝા આ જેવા આવે છે, અમારે પછી ત્રીસ દિવસ પછી બધા માં ભેગા થઈ ને કર મટન બ કરા નેવું, ચિકન નેવુ બનાવીએ છે, તેમાં બધા, ભેગા મળીને ખાય છે, તેમાં અમારા માું કરતા કરતા છે. એક દિવસ ઈદ આવેડ બધું બધા મનોરંજન કરીને બધા સાથે મળીને બનાવીને ખાઈએીએ
હમ અમારું તો એવું બધું નહી હોય કઈ અમારામાં તો જા તહેવાર આવે અમે તો એન્જોય કરીએ. તહેવારોને ભાઈ બીજ જેમ કે, બોટર એટલે ભાઈ બીચ હોય રક્ષાબંધન, સંબંધર ના દિવસે રાખડી બાંધે ભાઈ ને રાખડી બાંધે ને ભાઈ ગિફ્ટ આપે એવ બધું અમારે તો આવે અમે તો એમાં એન્જોય કર્યા કરી
હા, બરાબર અમારામાં બે ઈદ આવતી છે, ને એક ઈદમાં બકરાને એું બધું બનાવે છે અને એ કીધમાં તો મીઠાઈ પેલું મઠાઈ સેવ નું કઈ બનાવે છે તે તે જ ખાાય છે મીઠ બ થાય છે તે ટમેટો
હમ અમારે તો, બધું તહેવારોમાં અમારે તો જેમ કે, બધું જ ખાવાનું હોય રસગુલ્લા જેમકે હમત દાળ જેમ કે બધું જ ખાવાનું હોય છે જાત જાત ની વાનગીઓ હોય છે તહેવારો ના દિવસે અમારે તો
હા, બરાબર મકરસક્રાંતિમાં તમે કેવું કરે છે હું તેમાં કરવાનું હોય છે મકરસક્રાંતિમાં બહુ સાંભળ્યું છે મેં તમારમાં
હ મકરસક્રાંતિમાં બધા જેમ કે પતંગ ચગાવે છે ચાકરો લાવે છે અને તે દોરીથી બધા પતંગ ચગાવે છે તલ તલ ના લાડુ બનાવે તલ ખાય તે લાડુ ખાય એન્જોય કરે બધા હું પતંગ લાવીને એકબીજાને મસ્તી કરે ને એવું બધું અમારે તો આવે ને સવાર થી સાંજ સુધી એન્જોય કરે
બરાબર તોલાણ લાડુ બહુ સારા લાગતા છે ને મેં ખાધા છે, દોસ્તો તારે ખાવા
હા હા હા તરણાળું સારા લાગે હા સારા લાગે.
હા એ ખિવસમે બાજુ આવવાનો હોય તો લતા આવજો ને મારા ભાગી
હા, મકરસંક્રાંતિ આવે તો લેતો આ હજુ તો વાર છે પણ આવે ત્યારે લેતો આ
હા, મને બહ સારા લાગીતા છે આ તના લાડુ
હા કે વાર છે, પણ તહેવાર તો હમણાં દિવાળી જશે પછી હમ વારષ જી તો, બહ વાર છે તેટલે તો કઈ નઈ લઈ આવશું.
હા. બીજા તો કહ બીય બીય તહેવાર વિશે મને કવની
બીજા તો બહ તહેવાર આવે એવા તો જાત જાત ના તહેવારો હોય એટલું બધું આવ જ કરે લાઈન લાઈનમાં તો જેમ દિવસ જાય તેમ તેમ નવા નવા તહેવારો આવ્યા જ કરે બહ તહેવારો અમારામાં તો બધા આવે સારું કઈ ન ચાલો ન પછી એક દિવસ જણાવશું ફોન કરીને તમને
હા હમણાં ક જા ના છું.
નહી નહીમણા તો ઘરે જ
હા હા ચાલો તો આરામ કરો
હા હા સારુ.